જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ શાંતિ એકદમ મસ્ત હમ.
હા બોલો બીજું જમી લીધું શું બનાય તું આજે
બસ આજે તો જમવાનું બનાવવાની ઈચ્છા ન એટલે પછી બ્રેડ બટર સેન્ડવીચ ને એવું બધું જ બનાવ્યું
અચ્છા તો તો સારું કેવાય લો આજે વર્ષ વરસાદે તો બૂઘ પાડી છે નહી અમદાવાદમાં વરસાદ વરસાદ જ નથી બૂમ પડી ગઈ છે વરસાદ ની
સાચી વાત છે
હવે શ્રાવણ સ્ટાર્ટ થશે ત્યારે વરસાદ પડશે એના પહેલા ક્યાં વરસાદ પડવાનો જ છે
આમ આવે ને રાત્રે આવે આખો દાડો આરામ થી હોય સવારે
રાત્રે પણ ક્યારે આવે છે પર સવારે પણ મોસમ આજે જો ને બપોરે સાંજે ના પડ્યું
હ
અચાનક જ પડી ગયો સાંજે વરસાદ બધા કપડા બહાર સુકેલાય ભીના થઈ ગયા અમારા
મારે તો કેવું થયું ખબર છે મારી બેબી ને ટ્યુશન લેવા ગઈ અ તો અહિયાં વરસાદ જ નોતો અને અડધે રસ્તે પહોચી અડધે રાસ્તે પહોંચી તો એટલો ફાસ્ટ રો તો આખી ભીની થતી થતી ત્યાં પહોંચી
માર થ વરસાદ પડ્યો અમારે અહિયાં તો વરસાદ પડ્યો હતો સાંજે
નાા અમારે ઘરની બાજુ તો ના જ પડ્યું એજ વિીજાજો ને કે આટલું કઈ ચાર કિલોમીટર દૂર છે ને આ આઠું અહિયાં છે એટલામાં તો જો ત્યાં તો બહુ વરસાદ પડ્યો
તો એ આટલું થઈ ગું હ
હા પછી ત્યાંથી પાછી મારી છોકરી કે મમ્મી વરસાદ આટલો બદો બહુ વરસાદ હતો પછી ક્યાંથી અમે નીકળ્યા તો અડધે સુધી વરસાદ પલળતા પલળતાને તમારા ઘર ની બાજુ આવ્યું તો રોડે સ સુકી હતી
લે અહિયાં તો ખબર હ શું થયું આજે બપોરે તો મોસમ તડકા જેવું હતું ગરમી એટલી લાગતી હતી એસી ચાલુ કરી પણ પાછર છેલ્લે છેલ્લે વરસાદ ક્યારે પડ્યો ખબર છે જયારે સાંજે અમારે બહાર નીકળવા ટેન્શન ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો
એટલે જવાનું કેન્સલ
હમ એજ ને પછી અમે વિચાર્યું બંધ થાય પછી અમે નીકળીએે દર્જીન ત્યાં જવાનું હતું શું ડ્રેસ આપવા? તો મેં કીધું આ વરસાદ બંધ થાય પછી નીકળી એના પહેલા તો ક્યાં નીકળવાય.
અને વરસાદ બંધ થઇ ત્યાં સુધી તો જમવાનું ટાઈમ થઈ ગયું.
હા એજ ને સાચી વાત છે પછી અમે શું કર્યું મેમે ને પછી જોયું રાહ જોઈ વરસાદ તો પેલા તો ફાસ ફાસ પડ્યો. પછી જયારે વરસાદ બંધ થયો ફટાફટ કીધું કપડાં ઉપાડો ને દરજી જોડે જઈ નાખ વિના દરજી એ પાછો અહિયાં નથી દૂર રહે છે એક તો એ પછી ત્યાં જતા આવતા વીસ પચીસ મિનિટ થઈ જાય રસ્તો એ પાછો એવો છે.
અને કલાક જેવું તો દર્જી લે છે એમને સમજાઈએ કરીએ ભલે ઓળખી ઓળખીતા હોય ત્યાંથી સીવડઈએ તો હોય એવું
એવું થાય આપ આપણે શું પ્રોપર સમજાવવું જ પડે દર્જીને ના સમજાઈએ તો પછી પ્રોબ્લેમ થાય પછી ઊંધું સીધું થાય તો પછી એ વસ્તુ સેટ કરી ના આપે આપણને.
સાચી વાત.
પછી જય નાઈક. કરીને પછી અમે શું કર્યું સાચું કઉ તો દાળ ભાત પડ્યા તા સાંજેસ બના્યા હતા મ ત્રણ ચાર વાગતા ભૂખ લાગી હતી તો એજ પછી ગરમ કરીને એ ખાધા સાથે અમે દહી નું શાક બનાવી લીધું. પતી ગયું રોટલી કરી દીધી અને સાથે ખીચડી બનાવી દીધી.
આવા મોસમમાં તો કામ કરવામાં છોટછટે છે.
તો શું કરીએ અરે અને ખબર છે આજકાલ પર તમને હા અરે તમને ખબર છે આપ આપડે અહિયાયા હવે તો જો જ્યાં સુધી ખબર કતા કે છે માખ્યો તો એટલું જીવ બાળી દીધું બધું છે ને કચરા પોતા કરીએ ને તોય માખીઓ ભીણ ભીણ કરતી હોય છે. અને હવે શું કરીએ બધા એવું કે છે કે શ્રાદ્ ખઈને જ માગ્યો જશે હવે શ્રાદ્ધ નહી કેટલો ટાઈમ છે.
હજ તો બે મહિના બાકી છે હજુ તો જો શ્રાવણ આવશે રાખી જશે જન્માષ્ટમી જશે પછી પેલા શું કેવાય ગણપતિ આવશે રસા માતા નું આવશે.
પછી આ શું કેહેવાય રામ .
રામાપીર ના નીચા આવશે કઉ છો હજુ તો બહુ વાર છે પછી શ્રાદ્ધ આવવાના
તો પણ માખી હમણાં થી ચાલુ થઈ ગઈ.
પણ તમે પેલું કરો ને ધૂપ કરો ને.
સાને ધુપ કરીએ.
પેલું શું કેવાય કડવો લીમડો નથી આવતો? એનું.
એનું કઈ રીતે કરાય? સાંભળ્યું તો પેલી વાર છે ધૂપ ઓ લો લીમડા ન કરે છે પણ આ માખઓ માટે ત્યાં આવું પહેલી વાર સાંભળું છું.
વખત કરશો તો પછી આવશે નહી અને પોચામાં પેલું લાઈઝલ યુઝ કરો. એનાથી એ નથી આવતી એટલે મારે હવે જો વરસાદ આવ્યો ને તો પોતું કરી એટલે લાયઝોલ તો હોય ને હોય હોય જ છે એ માથું એની જે પ્રેગ હોય ને એનાથી માખઓ જતી રહેશે અને એનું નાનું ટ્રાયલ પેક પણે છે.
હું તો ને ફિનાઇલ યુઝ કરું છું આવા મોસમમાં અને
પર આપણે લોક લોકલ ફિનાઈલ લઈને છે ર જે આપડ લોકલ એટલે આમ લોકલ નહી. પર જે આપણે ચાલતા ફરતા લઈએ છીએ ને. એમાં તમને વધારે રિઝલ્ટ નહી મળે, અને તમે જે લાયઝોલ નું લો છો ન
હા
એમાં બહુ સરસ, મતલબ રિઝલ્ટ
અચ્છા, અરે! એ તો મેં યુઝ કરીને જોયું, એ એમ તો સારું લાગ્યું મને. પણ હું એવું વિચારું છું કે, આને મતલબ એટલી ફેગ્રન્સ નથી આવતી આમાં મને.
એમાં ખાલી માખીઓને ફ્રેગ્રન્સ આવશે, માખીઓ ભાગી જશે. તમને નહી, તમારી માટે પરફ્યુમ યુઝ કરવું પડશે.
નાઈ નાઈ એમ નહિ હોય. થોડું એમ લાગે તો શે, જેમ પોતા આપડે ફિનાલ અમારું ફિનાઇલ ક્યાંથી આવે છે, અમારુ ગાંધીનગર સિવિલમાં આવે છે, મારા ચાચા અહિયાં ગાંધીનગર સિવિલમાં હતા ને. તે જયારે આવે ને, તો અમારા માટે કેરબા આપીને જાય. કારણ કે હોસ્પિટલમાં એકદમ સ્ટ્રોંગ વાળું ફિનાઇલ યુઝ કરે ને એવા, એ અમને આપીને જાય, હા તો એ અમને મતલબ એમણે એમણે અમને અને બીજી એમણે એવી વસ્તુ આપી હતી, જે ઓપરેશન થિયેટરમાં નીચે થોડા જમ્સ પડી જાય ને, તો એ જમ્સ માટે લિક્વિડ યુઝ કરે છે, એવી બોટલ આવે છે. તો એમણે એવું કીધું તું, કે ફિનાઇલ અને જમ્સ ની જે બોટલ આપું છેું ને. સિફ એકજ ઢાંકણું તમારે એમાં પાણી પોતામાં ફેરવા કરીને અને ફેરવવાનું છે, ને હાથ સાબુથી ધોઈ લેવાનું છે, પણ એનાથી એક માખી નથી ફરકતી. પણ હવે શું એમની પોસ્ટિંગ વલસાડ થઈ ગઈ છે ને, તો થોડું મુશ્કેલ થાય છે, અને આજ હવે આજકાલ તો બધા ને ફિનાઇલ પણ ઓરિજનલ નથી મળતા, બધા પાણી નાખી નાખી ને આપે છે.
ના કઉ છું ને, અહિયાં ના તો મને બિલકુલ નથી આમ કઈ, કઈ રિઝલ્ટ જ નથી આવતુ એવું લાગ
એ તો કઉ છું, એટલે પછી મેં ફિનાઇલ છોડીને, હવે હું શું કરું છું, હવે હું ને આપડે પાવડર નહી આવતો કપડાં ધોવા વાળું.
હા.
એ નાખી ને એનાથી ચોખ્ખું કરી દઉં છું એક વાર, પછી ફરીથી બીજી વાર ફરીથી પોતું કરું, એ ચોખ્ખા પાણી થી ધોઈ કરીને પછી ફરીથી બીજો પોત, બીજી વાર પોતું ફેરવી દઉ. તોય માખીઓ, હે, ના એમ માખીઓ જતી રે છે. પર કેવી રીતે માખીયો આવે છે? એ તમે સમજ્યા જ નહીં, જેમ કે કંઈક વસ્તુ આપણે હવે આપ પર કચરો જો આપણે ભેગો થઈ જ જાય છે, અને સોસાયટીમાં તો કચરો તમને ખબર છે કે ભાઈ ફેંકવા જવાનું નાનું સવારે કચરા વાળી આવે એટલે લઇ જાય.
એ સમજી ગયા હવે ચાય પીવા માટે કપ મૂકીએ એટલામાં તો મલાઈ ખસેડીએ તો મલાઈ ઉપર માખી બેસે
હા એ તો ઠીક ને બહાર ચાના કુચા બુચા નાખ કે ના ડસ્ટબીનમાં તો એ માખીઓ પણ ભીન ભીન કરતી હોય.
હમ હમ. ના ના સાચી વાત એ તો અમે આમ જ્યાં સુધી કરીએ ત્યાં સુધી ચાલે પછી હું તો પંખો ફાસ કરી દઉં પંખો હોયન એટલે તો પંખો ચાલુ હોય તો પછી નહી આવે જલ્દી અને કચરાની ડોલ ને એવું બધું હોય એને થોડું ઢાંકીને મૂકવાનું હું ઢાંકણા વાળી ડોલ મૂક મુકૂ છું ને કુરચો ને એવું બધું હોય તો ન એક થેલીમાં ભરીને પછી એને ગાંઠ બાંધી દઉ.
અમારી ડોલ તો બહાર અમે મૂકીએ છીએ ઘરમાં નહી મુકતા બહાર કચરો મુ મૂકી દે સવારે કચરા વાળી આવે ને એટલે કચરો લઇ જાય.
મારે જે કુચો ને ચાય નો ને એવું બધું હોય ને કા તો જમવાનું એંઠવાળું તુહે એવી વસ્તુ હોય ને જેના ઉપર લાગે કે આની ઉપર તો માખી બેસી શકે છે. એટલે એને થેલી માં નાખીને પછી ગાઠ બાંધી દઉ પછી જ કચરાની ડોલ માં નાખ
હા તો આપડે એવું જ કરીએ છીએ. પછી આપણે થેલીમાં બધો કચરો ભેગો કરીને ગાંઠ બાંધીને પછી કચરામાં નાખીએ તોય જો યાર માખીઓ જે જ્યાંથી આવું હોય ને ત્યાં થી આવી જ જાય. ગમે તેટલું ગમે તેટલૂ કરી લો પણ માખીઓને જ્યાંથી આવું છે ને એ આવી જ જાય.
એ સીઝન એટલે ફરવા તો નીક
ના તમે પેલું ધુમાડા નું કેહતા તા મને કોતો સહિ આ લીમડાનો ધુમાડો કઈ રીતે કરવાનો?
હા જો તમે આપણે જે નોર્મલ કોઈ ધૂપ હોય ને એ લઈ લેવાની. અને લીમડો લઈને સેજ સુકવી લેવાનું.
અચ્છા હા.
હું તો શું કરું જેવી ગરમી બહુ આવે ને એટલે આ લીમડો લઈને સુકવી નાખું પાંદડા એટલે એકદમ સુકાઈ જાય ને તો એનો ભૂકો કરી દેવાનો.
હા
એ નાખી દેવાનું ને કપૂરના પાન નાખી દેવાના.
હા
એનો પછી જે ધુવાડો થાય ને આખા ઘરમાં આમ આમ કરો ને તમે તો નહી જ આવે. હા પણ હવે આનું મોસમ હા મોસમ આયું આયું તો તમે એક વાર પાંદડા જો સુકાતા હોય
હા કઈ ની હું લાઈ દઈશ. લીમડો તો આપડા ઘરની બહાર જ છે. અમારા સામે જ છે આમ તો. નીચે ઉત્તરતા સામે છે એટલે લઈ લઈશું.
હા અને એનો ટ્રાય કરજો જો હવે તો વરસાદ છે. આમ તો પણ સવાર જે નીકળે છે ને તડકો સુકાઈ જાય છે એક જ બે ત્રણ કલાકમાં પાંદડા તો આમ વાર નથી લાગતી. એક તગારામાં કે કોઈમાં મૂકી દયો.
તો આપડે અહીંયા હવે તડકો છે તો વાંધો નહી આવતો.
એટલે ધાબે મૂકી દેજો ને એકદમ સુકાઈ જશે. એ સુકાઈ જાય ને એને આ ખો ભૂ ભૂકો કરીને અને કોઈ પણ ધુવાડો કરી દેજો એનાથી તમે જે ધૂપ ને અગર બત્તી કરતા હોય હું ઘણી વખત કોયલા બાળી લઉં છું મારી ઘરે.
અચ્છા પણ તમારે યાર સાંભળો તમારે ટેર્નામેન્ટ જેમ છે ને? એટલે ફ્લેટ છે પણ તમારે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ને એવું હશે ને?
હા
હા એટલે ચાલી જાય. પણ અમારે કેવું છે અમારે ઉપર ચોથા માળે છે તો પછી આમને થોડું અજીબ લાગે. કારણ કે અમે કયું ધૂપ કરીએ અમે ને અહિયાં એટલે કે શું કેવાય આપડે ફતેગઢ સાહેબ અમે જઈએ ને તો ત્યાંથી ચંદીગઢ અમારે નાના જે ચાર સાહેબ જાદા હતા ને એમના નાના જે હતા. જેમને દિવારમાં ચણાઈ દીધા તા તો એમના ગુરુદ્વારામાં જઈ ને તો ત્યાં ધૂપ આપે છે ને એ ધૂપ માટે લાઈન લાગે છે. પર એ ઘરની મતલબ કે આમ તમારે ઘરમાં થોડી બરકત આવે ને એના માટે આપે છે. પછી ન તમને ખબર જ છે યાર ગુજરાતી લોકો પછી જોયા કરે છે. કે આ શાના ધુપો કરે છે.
ના ના મારે તો ફિક્સ છે. દર શનિવારે મારે છોકરા છોકરી ને બના ઉપર આમ પેલું કરીને મીઠું ને મરચું નું આમ નજર ઉતારું. છું. મારે તો ફિક્સ છે એટલે તો હું કોયલા મૂકું છું. મારે તો બંને છોકરાઓને તો નજર લાગે જ. છે. એકને ભણવામાં જ કોઈ મળે ના ના છોકરો માસ્ટર કરે છે અને છોક કરી સોળ વર્ષની છે અગિયાર મામા છે પર એ યોગા કરે છે હમણાં ગયા રવિવારે બધા ન્યૂઝ ચેનલમાં એક કઈ બધા
થાય એવું છે મારા
તો એ નેશનલ એ નેશનલ સુધી ગઈ એટલે હમણાં કાલે અમે ગયા તા ને જમણવારમાં એટલે એક એક કે તારી છોકરી તો બહું ટેલેન્ટેડ હા તારી છોકરી તો બહું ટેલેન્ટેડ હા અને મારા છોકરી છોકરાને કે ભાઈ તારા જેવો છોકરો તો ભગવાન આમ એટલે ચોખા દાન કર્યા હોય એટલે આપ્યો હોય
અ બધાને એમ કે અમારા આવાને બધા બીજા બધા નાના બાળકો આગળ એવું બધા ને ઝલેસ થઈ જ જાય
હા એટલે મારે તો હવે કાલે શનિવાર એટલે ફિક્સ જેને જે વિચારવું એ વી અમારે બધા આજુબાજુ ગુજરાતી પર હું એટલું બધું આમ દિમાગમાં નથી લેતી જેને જે કરવું હોય કે આપણે તો પોતાનુંને સારું જોવાનું એ
જી વાત છે કઈને હું ધુપ કરીશ જોઈશ કેવી રીતે કરવાનું છે ને ના ખબર પડે તો હું ફોન કરીશ તમને ઓકે હેના હા ચલો મળી ઓકે બાય જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ